હલો.
હલોો નમસ્તે તમે કેમ છો?
હું મજામાં છું, તમે કેમ છો?
હા હું પણ મજામાં છું.
હા તો આપડ આજે વેધર ચેન્જ અને, સીઝન વિશે થોડી ઘણી વાત કરીે તમ બરાબર.
હા તો મે ઘણું સાંભળ્યું છે, મારા દોસ્ત બી કે છે કે અત્યારે ઉનાળો ચાલે છે, તેની અંદર આપણે વોટર પાર્ક જેવી ઠંડી જગ્યાએ ફરવા જવું જોઈએ.
એવું?
હમ કારણ કે, જો આવી જગ્યાએ જઈએ તો આપણે શરીરને શાિ મળે અને, થોડી ખુશી પણ મળે.
એતો છે, જ. આપડ હવામાન
હા શું હવામાન વિશે શું કહી રહ્યા છે.
હવામાન તાપમાન ભેજ વરસાદના કારણે આપણે આપડે આપણે આ બડી ઋતુઓનું અનુભવ કરી કરીએ છીએ જેમકે, હું મારો ચોમાસ શિયાળો જેમ કે ઉનાળા માં પણ ગરમી લાગે શિયાળામાં ચોતો વરસાદ નાના કારણે આપડા ફન ફેશન, અને દૈનિક જીવન થોડી ઘણી અસર પડશે જેમકે આપણે ચોમાસામાં અલગ કપડા પય છએ ઉનાળામાં ઉનાળામાં ગરમી લાગે એ માટે થોડાક છકરાઓ ક ના કપડા પહેરીએ છીએ શિયાળામાં જેમ કે આપણને ઠંડી લાગે એ, માટે થોડાક જાડા કપડાના પહેરે છે જેથી આપઠંડી ના લાગે.
હા હા તમારી સાચી વાત છે. કે આપણે શિયાળો આવે ત્યારે સ્વેટર મફલર ટોપી વગેરે જેવા કપડાં પહેરીએ, છીએ કારણ કે જો આપણે હલકા અને પાતળા કપડાં પહેરીએ તો શરદી થઈ શકે છે, અને આપણને દવા ખાને જવું પડે છે, અને આપણેને પૈસા પણ બગડી શકે એટલે આપણે શિયાળાની અંદર જાડા અને સ્વેટ જેવા કપડાં પહેરે છે, તે આપને ઠંડી પણ ઓછી લાગે છે, પછી મેં એવું પણ જાણ્યું હતું કે ઉનાળું ઉનાળાની અંદર છે, ને કે ગરમીના કારણે ઘણા લોકોને બહુ ચક્કર આવે અને ઘણી જગ્યાએ બાઈક ચલાવતા પણ પડી જાય ને એક્સિડન્ટ થઈ રહ્યા છે આવું બધું સાંભળ્યું છે હાસી વાત છે
હા ઓકે ઉનાળામાં ગરમી ના કારણે આપડા સ્વાસ્થ્ય ઘણો બડો અસર થઈ શકે છે ગરમી ના કારણે અ ગરમી ના કારણે શરીર એ એ થાય છે જેનાથી આપણને કે લૂટ પણ લાગી શકે છે બીમા પડી શકે છે લોકો હમણાં આપ જો હમણાં સહેજ બહાર નીકળે કેવું ગરમી ગરમી થઈ જાય છે
હા ત તમને મે જણાવ છો તમે જયારે ચોમાસું આવે ત્યારે ચોમાસાની અંદર તમે શું કરો છો કે વરસાદ આવે ત્યારે તમે આજુબાજુ ુની જગ્યાએ પાણી ભરાવો તો તમારા સ્વાસ્થ્ય માટે તમે શું કરો છો એ જણાવશો થોડું
ચોમાસામાં આપણા ચોમાસામાં વરસાદ પડ રોડ છે રસ્તા છે જમીન પર તે ઘણા મોટા ખાડાઓ પડી જાય છે જે ખાડાઓ છે તેમાં પાણી ભરાવાના કારણે મચ્છર મચ્છર એ થાય છે જેના કારણે આપડા આપણા સ્વાસ્થ્યને બગડે છે એ મચ્છરથી આપણને ઘણા બધા રોગો થઈ શકે છે નહી એ ઘરનું પાણી પાણીના વગેરેથી પણ
તો આપણે હું એવું કહેવા માંગુ છું કે અમુક વખત આ ઋતુમાં ફેરફાર થવાના કારણે ખેતી છે અને પાક પર ઘણો નુકસાન થઈ શકે છે અને ખેડૂતોની આવક ની અંદર પણ નુકસાન થાય છે આ બધું સાચું છે
હા આપડે આપડે તમે આ ગ્લોબલ વોર્મિંગ નું નામ તો સાંભળ્યું જશે
હા સાંભળી છે
જેના કારણે આપણે આપણે જેમ કે ફ્રીજ છે એસી છે આપણે જે આ બધું વસ્તુઓનો ઉપયોગ કરીએ છ તેમાંથી સીએફસી નામનો વાયો નીકળે છે જેમને આપણે ક્લોરોફ કાર્બન ના નામથી ઓળખીએ છએ જે છે ને આપણા હવામાં આપ ઓકે હવામાનમાં રહેલું ઓકે આપડ ઓજન વાયુ ન પ છે જેના નુકસાન કર છે એના કારણે સૂર્યમાંથી સૂર્ય માંથી આવતીીવા કારણે આપણા આપણું જે સોલ સસ્ટ આપણું જે વાતાવરણ છે એનું તાપમાન ઘરેકમાં વધી જાય છે ઘરેકમાં ઘટી જાય છે જેના કારણે કમોસમી વરસાદ કે ઉનાળામાં વરસાદ પડી જાય છે કે ચોમાસામાં ગરમી લાગવા બા છે એના કારણે છે છેને તો આપડા ખેડૂત ની જે ખેતી કરે છે આપણે જેમ કે ઉનાળામાં ઘઉ કપાસ વગેરે કરે છે ને ત્યારે આ વરસાદ પડી જાય તો ખેડૂતોને ઘણી બધી મુશ્કેલીઓ સર્જાય છે જેથી આખોને આખો પાક વિ આખો આખો પાક પાક થઈ જાય છે જેથી ખેડૂતોને બે ત્રણ મહિનાની આટલી બધી હોય તે નુકસાન પામે છે
હા તો વાત સાચી વાત છે કે તમે મને જણાવ્યું કે એસી ફ્રીજ વગેરેની જે અંદર સીએફસી કાર્બન નામનો જે તત્વ છે તે આપડા ઓજોન સ્તનની અંદર રહેલા જે પૃથ્વીની લેયર પર છે તેની અંદર નાના નાના ખેદ કરીને સીધો આવે છે, તેના કારણે
હલો
તમારો અવાજ નથી આવતો
સરકારે હજુગ કડક કાયદા બનાવવા જોઈએ. આ બધા સીએફસી નામનો જે, છે કાર્બન ડાયોક્ થતી એને બંધ કરવું જોઈએ કારણ કે આથી આપણે નુકસાન શકે છે વગેરે જેવું પછી પણ સાું છે કે ઋતુના જ્યારે ચેન્જ થતી રહે ત્યારે આપણે અમુક દાદા કહે છે કે રૂ ઋ તુ બે ઋતુ કહે છે. કે ઘણી વખત શિયાળા ની અંદર ગરમી પણ લાગે અને ઠંડી પણ લાગે તેના કારણે બીમારી પણ વધારે સર્જાય છે કે બીમારીની અંદર અમુક લોકોને સર શિયાળા ની અંદર પણ ગરમી લાગે પછી અમુક લોકો એવા પણ હોય તને, શિયાળાની અંદર ગરમી લ ગરમી ઉનાળાની અંદર ઠંડી લાગે એવા પણ
હા, આપણા અલગ અલગ વાતાવરણ ના હિસાબથી અલગ અલગ બીમાં બીમાં થ થાય છે.
હા, તો તમારું સાચું છે, મારું તો એવું જ માનું કે શિયાળાની અંદર, આપણે શાંતિથી ર ઘરની અંદર એક જગ્યાએ બે રહેવું જોઈએ, કારણ કે બહાર નીકળીએ તો શરદી થઈ જાય અને આપણને વધારે બીમારી પણ સર્જાય. પછી અલગ અલગ ઋતુ બદલાતી રે. તો આપણે જે ઋતુ હોય, તે પ્રમાણેનો આપણે વ્યવહાર કરી દેવો જોઈએ, કારણ કે ઉનાળાની અંદર આપણે ગરમ કપડાં તો પહેરીને ફરાય ના કારણ કે જો ગરમ કપડાં પહેરીને ફોરીએ તો ઠંડીના બદલે આપણાને ગર ગમી લવા માંે ગરમીના કારણે આપણે, જે આપ સફોકેશન થાયને ચક્કર પણ આવી શકી છે, તેથી આપણે ગરમી ની અંદર એસી છે, પંખો છે તેવી જગ્યાએ આપણે બેસીને કામ કરવું આગળ પડે, કારણ કે જો બહાર ગરમીની અંદર ફરીએ તો આપ ને લુ લાગી શકે છે, તેના કારણે આપણે બીમાર પણ પડી શકીએ છીએ. પછી, હું એને એવું ક મારા દાદા દાદી કેહેતા, કે ઉનાળાની અંદર આપણેે ઘરે રહીને, કેરી નો શરબત બનાવીને પીવો જોઈએ, લીંબુ શરબત પીવું જોઈએ, આ બારની બારના લારીનું ખાવાનું બંધ કરી દેવું જોઈએ, કારણ કે ઉનાળાની અંદર બપોરના તાપ વધારે હોય, તે તાપના કારણે ખાવાનું બધું બગડી શકે છે, તેના થી આપણે એને રોગ પણ થઈ શકે છે, પછી અમુક જગ્યાએ એવું પણ હોય છે, કે કે છે, કે જયારે આપણે બહાર ફરીને આવીઈએ ત્યારે આપણે ઠંડાવાનેથી નહીં લેવું જોઈએ, કારણ કે કે, બહારથી આવ્યા હોય, તો ગરમી વધારે હોય, બહારથી આવેલા આવયા હોય તારે આપડે શરીર પર જે દસ્ટ્ટ લાગેું હોય, કારણે આપણે, ચામડીને રોગ થઈ શકે છે, તેથી આપણે નહીં લેવું જોઈએ, અને અલગ અલગ ઋતુ પ્રમાણે આપણે વ્યવહાર બદલતા રહેવા જોઈએ, તમારું શું કેવું છે.
હમ એ તો બરાબર છે, હમણાં આપણે આપડ જોયએ તો આપણા અલગ અલગ ઋતુઓના ઋતુ આવે તો આપણે આપણા ફ્રેન્ડ સર્કલ છે, આપણા આપણા આપણા ગામના લોકો છે, તો અલગ અલગ જગ્યા ફરવા જાય જેમ કે ઉનાળામાં વોટર પાર્ક છે નદી કિનાર છે દરિયો છે. વગેરે ઠંડી જગ્યા ઉપર જવાનું લોકો વધુ પસંદ કરે છે, અને અને ચોમાસામાં શિયાળામાં પહાડો છે, આ પહાડો છે, જેમ કે મહારાષ્ટ્ર બાજુ એમ મોટા મોટા ડુંગરો છે, એ બાજુ લોકો વધારે વધારે હળવા ફવાનો પ્ર્ એ કરે, તમે શું કેવા માંગશો આ વિશે?
હા સાચી વાત છે, અમુક લોકો તો કાશ્મીર છે, પછી મનાલી છે શિમલા છે, વગેરે જગ્યાએ પણ જવાનું પસંદ કરે છે. કારણ કે તે જગ્યાએ ઠંડુ વાતાવરણ હોય છે, અને ત્યાં આગળ ફરવાની પણ મજા આવે છે જ્યાં આગળી આપણે જઈએ, તો આપણા મનને પણ શાંતિ. થી મળે અને આપ ગરમી હોય તે પણ દૂર થઈ શકી કારણ કે તે જગ્યાએ જઈએ, તો આપણે ફરવા અને હવામાન બદલાય તો આપણા શરીર ને થોડું રાહત મળે, અને આપણે દરરોજ કામના ટ્રેસની અંદર રહીએ તો આપણને એ થઈ શકે કે છે, શરીરને નુકસાન કરે તેથી આપણે અમુક અમુક વાર ટાઈમ પછી આપણે ફરવા નીકળવું જોઈએ, કારણ કે એક જગ્યાએ બેસવાથી આપણા સનને પણ નુકસાન
હમ્મ એતો છે.
તમને ખુબ ખુબ હવા મને મને આ બધી માહિતી આપવા માટે
તમારો પણ ખુબ ખુબ આભાર મને તમે વાત કરી તે બ
હા મુશ્કે